મજામાં છું. તમે કેમ છો.
હું પણ મજામાં છું તો,
છે.
હા, તમારી મને અવાજ આવે છે તં તમને એવું કધી હતી. કે આજે છે ને, આપણે નારી સશક્તિકરણકરણ ના વિષય પર આપણે વાત કરીએ. તો જો તમે મને એના વિશે પ્રાથમિક માહિતી આપી શકો છ.
ઓકે તો હું એના વિશે માહિતી આપું છું, કે નારી સશક્તિકરણ આપણા માટે કેટલી જરૂરી બની ગઈ. હું નારી. તે કરણ એટલે મહિલાઓને સમાજમાં સમાન અધિકાર શિક્ષણ અને વિકાસની તકો આપવી જોઈએ કોઈ પણ સમાજનો વિકાસ ત્યારે શક્ય બને છે. જ્યારે, સ્ત્રીઓ અને પુરુષો બંનેના સમાન મહત્વ આપવામાં આવે છે. નારી માત્ર પરિવારની જ નહીિ પરંતુ સમ સમગ્ર સમાજ અને રાષ્ટ્રીયની પ્રગતિ નો સ્તંભ છે. જેથી સ્ત્રી જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ થઈ ગયું છે. માતા બને છે. છે. બહેન બને પત્ની બને છે. પુત્રી બને છે. દરેક પરિવાર ન ઘ ઉતર કરે છે. તેના પ્રેમ ત્યાગ અને સંસ્કારોનું સમાજનું નિર્માણ થાય છે. તેથી નારીનું સન્માન અને સશક્તિકરણ ખૂબ જ જરૂરી બની ગયું છે. અને આજના યુગમાં જોઈએ. તો પ્રાચીન સમયમાં ઘણી મહિલાઓને શિક્ષણ અને સ્વતંત્રના અધિકારોથી વંચિત રાખવામાં આવતી હતી પરંતુ સમય જતા જતા સમાજમાં પણ પરવા પરિવર્તન આવ્યું અને મહિલાઓને શિક્ષણ રોજગાર અને નિર્ણય લેવાનો અધિકાર મળવા લાગ્યા. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાના પ્રતિભા સાબિત કરી અને આજના યુગમાં જોઈએ, તો પુરુષો કરતા મહિલા ખુબ જ આગળ વધી ગયા છે. જેમ કે, હવે બસ જોઈ લો બસ પણ મહિલા ચલાવવા લાગુ છે. અને ફ્લાઇટ પણ ચલાવે છે. અને હરે એક હરેક કોઈ પણણ પ્રકારની બાબતો આવે છે. તો તેમાં મહિલા સૌથી અગાળ હોય છે. આથી હું એ જ કહેવામાં આવું માગું છું, કે આર્થિક રીતે સ્વતંત્રતા મહિલા પોતાના નિર્ણય સ્વં લઈ શકે. આજે મહિલાઓ શિક્ષક ડોક્ટર એન્જિનિયરિંગ વકીલ વૈજ્ઞાનિક ઉદ્યોગ સાહસિક અને સરકારી અધિકારી તરીકે પણ સફળતા પૂર્ણ કાર્ય કરી રહી છે. અને મહિલા તો પોતાના પરિવારને પણ પરિવારને પણ એકત્ર ચ્રિત કરે છે. અને પોતાના પોતાનો પ્રતિભા એ સંસ્કારમાં બનાવે છે. તો તમે મને એના ઉપર શું કેહેવા માંગો છો ગાડી
હા, તમે જે માહિતી આપી ને એ ખુબ જ સરસ માહિતી આપી કે, નારી એક ખબ સરસ વાત. તમે અને તમે હા, હ, પ માતા એવું હા, ફ નારી તો નારાવામાં આવી છે એ પોતાની ઘરે બધું કામે પોતાના બાળક કર છે તેને નારીું નારાયણી કહેવામાં આવી છે અને તેઓ નારી એવી સ્ત્રી છે કે જેને માતા ન સ્વરૂપ માનવામાં આવ્યું છે તેથી જ તો તમે જોયું કે મંદિરોમાં પૂજારી પૂજારી પૂજારી પૂજારી પજારી પરંતુ સ્ત્રીઓ હોતી નથી કારણ કે સ્ત્રીને દેવી નું સ્વરૂપ માનવામાં આવ્યું છે સ્ત્રી તારે તો બધું જ કરી શકે છે સ્ત્રી ગમે તે વસ્તુ કરી શકે છે સ્ત્રી એવું નથી કે કઈ નથી કરી શકે આજે આપણે ભારતના કેટલાય એવા ઉદાહરણોથી આપણે જાણી શકીએ છીએ ઈતિહાસની ઇતિહાસમાં જોઈએ તો ઈતિહાસમાં જોઈએ તો આપણા સી કી રાણી છે પછી અત્યારે આપણા કલ્પના ચાવલા કે જેઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમાં ફરી આવ્યા છે પછી સુનિતા વિલિયમ્સ જેવો પણ અંતરિક્ષમાં ફરી આવ્યા છે પછી દ્રૌપદી મુર્મુ છે આપણા રાષ્ટ્રીય મા રાષ્ટ્રીય રાષ્ટ્ર રાષ્ટ્રમાં કઈક અલગ જ એક ભૂમિકા ભજવે છે એવી રીતે ઘણા બધા છે કે જેઓ ખૂબ જ સારી રીતે અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે જેના કારણે એ બધું નારી નારીને ખુબ જ મહત્વ આપવામાં આવે છે પહેલાના સમયમાં એવું ન હતું પરંતુ અત્યારે એવું ખુબ જ છે અને તેનું મહત્વ પણ નારીને ખૂબ જ આપવામાં આવી છે જેના કારણે તેઓ આજે બધા જ ક્ષેત્રમાં ખૂબ જ આગળ જોવા મળે છે પપાઈ હ બધું જ કરી શકે છે અને એના હાથમાં જ પતું હોય છે જેનાથી એ પહેલાના સમયમાં સ્ત્રીઓનું પોષણ પણ કરવામાં આવતું હતું પરંતુ અત્યારના સમય એવો છે કે જેમાં સ્ત્રીઓનું પોષણ પણ કરવામાં આવતું નથી અને એ બધું જ એ બધું જ કરે છે તો શું તને હજુ કક માહિતી આપવા માંગો છો
હા હું એ જ કહીશ કે આજે પણ ઘણી મહિલાઓને ભેદભાવ અને શિક્ષણ શિક્ષણ બનાવવામાં નથી આવતું અને ગરીબ અને સામાજિક કુર રિવાજના આકાર અ્ય વચારી મહિલા અને ઘરમાં જ રહીને ઘર પરિવાર ચલાવે છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ બાર વિવાહ અને લિંગ ભેદભાવ જેવી સમસ્યા જોવા મળી રહી છે અને આ સમસ્યાને દૂર સમાજની જવાબદારી હોય છે જેમ કેકાર સરકાર સમાજની ભૂમિકા સરકાર મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજના અમલમાં મૂકે છે જેમ કે શિક્ષણ આરોગ્ય સુરક્ષા રોજગારની તકો વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે સમા સમાજે પણ મહિલાઓ પ્રત્યે સન્માન અને સમાનતા નો અભિગમ આપવામાં આવો જોઈએ અને ભારતમાં અનેક મહિલાઓ પોતાની પ્રતિભાતિ વિશ્વમાં વિશ્વમાં નામ મેળવે છે જેમ કે અ કલ્પના ચાવલા છે પછી જા જનના જેવી મહિલાઓ સમાજમાં પોતાના ઉદાહરણ તરીકે મેળવી રહી છે એવી જ રીતે જ્યારે સ્ત્રીઓ અને પુરુષોને સમાન અધિકાર અને તકો મળે છે ત્યારે સમાજ વધુ પ્રગતિ પ્રગતિશીલ બની જાય છે અને સમાન માત્ર મહિલાઓના વિકાસ માટે જ નહીં પરંતુ સમાન દેશના વિકાસ માટે પણ જરૂરી હોય છે અને હવે તો જોઈએ તો કે આજના યુગમાં જે કોઈ પણ સ્ત્રીઓ હોય તે પોતાને બે ને ભણાવે છે આગળ વધ છે પરંતુ કેટલાક લોકો એ રિવાજના પાલન પણ કરતોું હોય છે કે નિમ હવે દીકરીને આગળની ભણ ભણાવું છે લગ્ન કરી દેવાનું છે આવી નાની નાની સમસ્યા એ જાત જાતના સમાજમાં ધર્મોમાં હોય છે એટલા કારણે હું તો એજ કહ છું કે જેટલા પુરુષો આગળ વધે છે એટલા સ્ઈત્રીઓને પણ આગળ વધવા વધવાનું ચાન્સ મળવું જો જોઈએ અને નારી સશક્તિકરણ એ આધુનિક સમાજ ન મહત્વપૂર્ણ જવાબદારી છે તો તમે મને એના વિશે હજુદાનપૂર્વક માહિતી આપો ને
હા ચોક્કસ તમે જે માહિતી આપી એ ખુબ જ સરસ માહિતી આપી અને હું પણ એ જ કહુંું કે ખબ જ આગળ વધી ગઈ એટલે તમે જોયું છે તેઓ અત્યારે નોકરી પણ કરી રહી છે અને સાથે સાથે ઘર પણ ચલાવી રહી છે કેટલીક સ્ત્રીઓ પોતાનો વ્યવસાય બનાવીને પોતાનું પોતાને પગભર કરી રહી છે અને તેવી જ રીતે જો વાત કરીએ તો કેટલીક સ્ત્રીઓ ગૃ ચલાવે છે કેટલીક કેટલીક સ્ત્રીઓ ટિફિન આપવાનું તા ન જમવામાં સારું બનાવે છે તો તેનું તેનાથી ટિકિટ આપવાનું કાર્ય કરે છે એવી રીતે ઘણી બધી રીતે સ્ પો અ પૈસા પૈસા કમાઈ રહી છે અને પોતાને પગ પર ઉભી થઈ રહી છે એ બસ
હા
પી ગવાની પડત નથી વાત છે પણ
ના. જ.
સુથ. હ થ હ એના વિશેને બધી માહિતી પ્રાપ્ થ તમા ખુબ ખબ ત મારી્યો અને એ વિ માહિતી આપી તો તમે શું કહેશો.
મેં હું પણ હવે અંતમાં જ એવું જ એવું જ કહીશ કે નારી કે પરિવાર કે સમાજ હોય તેને મજબૂત બનાવે છે તેથી આપણને સ નારીને સન્માન અને નારી સશક્તિકને પ્રોત્સાહન આપવું જોઈએ મને. પણ તમારી સાથે વાત કરીને ખૂબ જ સારી રીતે સમજૂતી પહેરી અને તમારું પણ ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે વાત કરવા માટે. ઓકે ચાલો.